જય શ્રી ક્રિષ્ના.
જય શ્રી કૃષ્ણા ભાઈ, કેમ છો?
હા હાલમાં તો એકદમ મજામાં છે. તમે કેમ છો તમારા ઘરના બધા કેમ છે?
હા મારી ઘર ના તો બધા સારા જ છે અને મસ્ત હમણાં તો અ ચાલી રહ્યું છે, તમારી ઘરે કેમ ચાલી રહ્યું છે બધું?
હા અમારી ઘરે પણ એકદમ સારી રીતે ચાલી રહ્યું છે, તમે જાણો છો કે આજકાલના આધુનિક યુગમાં તો બચત કરવી ખૂબ જરૂરી છે એના વિશે તમારી સાથે હજીક વાત કરવા માંગુ છું. કારણ કે તમે તમે કેવો કે હમણા તો બચેટ કેટલી આપણને ઉપયોગમાં લાગે છે કારણ કે આજના આધુનિકમાં તમે બધું જ વસ્તુ મોંઘવારીમાં. ખુબ વધી ગયું છે અને જે પણ વસ્તુ પેલાના જે ભાવ હતા તેના કારણે દસ ગણું કે પાંચ ગણું તો વધી જ ગયું છે, એટલે કે આજકાલ ના આધુનિકમાં આપણે જેટલી વધારે બજેટ કરશું તેટલું આપણે ભવિષ્યમાં સારું એવું આપણને કોઈ પણ મોંઘવારી થતા આપણે જે ઉપયોગમાં આવી શકે છે, એટલે બજેટ કરવી તો ખૂબ જરૂરી છે કારણ કે હું નાનપણથી બજેટ કરવા તો આવી રહ્યો છું નાની-નાની બજેટ કારણ કે જેના કારણે મને હમણાં સુધી ઘણી બચત તો થઈ ગઈ છે, પરંતુ જે હમણાંની મોંઘવારી મેં જોયઈ છે તો તો એટલી ખૂબ વધી ગઈ છે, અને વાતો જ શું પૂછે જ છે એટલે કે આપણે બજેટ કરવી એ ખૂબ જરૂર છે જે આપણે આવક કમાઈ તેમાંથી થોડો ઘણો ભાગ તો આપણે બજ રાખવો ખૂબ જરૂરી છે કારણ કે તમે જાણો છો કે બચેટ આપણને કઈ કઈ ગમે તે અકસ્મ એટલે કે ગમે તે આર્થિક પરિસ્થિતિ એટલે કે પછી આ આકસ્મિક જે પરિસ્થિતિ થઈઈ એ અકસ્માત થઈ ગયું, પછી ઘરના કોઈ બીમાર પડી ગયું ત્યારે આપણને કોઈ ખૂબ કામ આવે છે એટલે કે ત્યારે આપણે કોઈ એું ઓકસ્માત થયું હોય પછી ઘરના કોઈ બીમાર પડ્યું હોય તો આપણે કોઈના પાસે પૈસા મામાંગવા એટલે કે મામાંગવા ન પડે એમ એટલે બજેટ કરવી ખૂબ જરૂરી છે એ જ મારે તો માનવું જ છે બીજું તમારે શું કેવું છે મને તમેમ તો બજેટ કરતા જ હશો પરંતુ બજેટ આપણે કઈ કઈ રીતે કરી શકીએ છે તે મને જે જાણ કારસો ને
હા ભાઈ બચટ આપણે બહુ ઘણી રીતના કરી શકીએ છીએ. જેમ કે હમણાં હું બચત કરી રહ્યો છે જે મતલબમાં જે અમારું બેંકમાં ખાતું ખોલાવ્યું છે તેમાં મતલબ અમે ફિક્સ ડિપોઝિટમાં પણ પૈસા મૂકીએ છીએ, અને બીજા બધા પૈસા પણ અમે અમે ઇન્વેસ્ટ કરીએ છીએ જેમ કે આપણે બજેટ કરવી એ ખૂબ જ જરૂરી છે પરંતુ બચતની સાથે સાથે આપણે થોડુંક ઇન્વેસ્ટ બી કરવું જોઈએ જેથી બચત પણ રહી શકે, અને જે બચત કરેલા પૈસા એ વધારે આપણે ગ્રો પણ થઈ શકીએ કારણ કે આપણે બચત કરીને જે આપણે એમ જ ખાટું ખોલાવીએ જે મતલબમાં જીરો આપણે જીરો બેલેન્સ વાળું ખાટું ખોલાવીએ છીએ તો મતલબ તેમાં શું આપણને ખૂબ જ ઓછું વ્યાજ મળે છે પરંતુ જો આપણે મતલબમાં મ્યુચ્યુઅલ ફંડ છે જેમકે ફિક્સ ડિપોઝિટ છે, એવા બધા ખાતામાં આપણે પૈસા મૂકીશું તો આપણને ખુબ જ વધારે વ્યાજ મળી જવાનું છે પરંતુ તેમાં એક બીજી તકલીફ પણ એ રહે છે કે પૈસા આપણે ફિક્સ ડિપોઝીટમા ગમે ત્યારે ઉપાડી શકતા ના હોય પરંતુ આપણે એટલાક જ પૈસા મૂકવા જોઈએ કે મતલબ આપણે પાંચ છ વર્ષ સુધી તેનો ઉપયોગ ન આવી શકે, અને પાંચ છ વર્ષ માટે આપણે તે પૈસા મૂકતા હોય તો આપણને ઘણું એવું સારું વ્યાજ પણ મળી રહે અને મતલબ આપણા પૈસા પણ ખુબ જ એવા સુરક્ષિત રહે કશે. મતલબમાં ન જાય જેથી કરીને આપણે ખુબ જ સારી વસ્તુ છે આ અને તે માટે આપણે પૈસા ઘરે મૂકવા કરતા આપણે એવુંમાં મૂકશું તો આપણા પૈસા પણ ખુબ જ વધારે વધી જશે કારણ કે તેમાં ખુબ જ સારું એવું વ્યાજ મળતું હોય છે, અને વ્યાજથી આપણા પૈસા પણ વધી શકે છે. અને બચત એ માટે આપણે મતલબ એમાં જ બચત ના કરી શકીએ આપણે કેટલીક વસ્તુઓમાં પૈસા બચાવવું પડે, જેમ કે હવે આપણે કશે પણ જવું હોય ઘરેથી તો આપણે મતલબ ગાડી લઈને જઈએ પરંતુ ગાડીમાં આપણે પેટ્રોલ ને બડું નાખવાનું હોય છે તો તેમાંથી પણ પૈસા કટ થઈ જાય છે તો તે માટે આપણે ગમે ત્યાં સામેને એવું જવું હોય દુકાન બાજુ નેવું તો ચાલતા જવું જોઈએ, કા તો સાયકલ લઈને જવું જોઈએ જેથી કરીને આપડી હેલ્થ પણ સારી રહી અને આપણેે મતલબ પેટ્રોલના ખર્ચો પણ બચી શકી જેથી કરીને ત્યાં બચત થઈ શકે અને કોઈ પણ જગ્યા આપણે ગયા હોય તો આલટુ ફાલતુ વસ્તુ. આપણે ન ખરીદવું જોઈએ. જે પણ વસ્તુ જોઈતું હોય તો તે જ વસ્તુ આપણે ખરીદવું જોઈએ કારણ કે આપણે ગમે તે વસ્તુ ખરીદી લઈએ છીએ, તો એનાથી શું બચત થવાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે અને આપડા પૈસા ખર્ચ વધુ થઈ જાય છે અને જયારે આપણે મતલબ ગૂગલ. યુઝ કરીએ તો તેમાં આપણને બતાવી દેતા હોય કેટલા આપણે એક્સપેન્સ કર્યા છે, આ આખા મહિનાના તો જેથી કરીને આપણેમાં આપણે જોવાનું કે ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ કરતા હોય તો તેમાં બતાવી દેતાા કે આપણે એક મંથમાં કેટલો એક્સપેન્સ થયો છે તો તેમાં એક્સપેન્સ આપણે જોવું જોઈએ અને એક્સપેન્સ ના આપણે ક્યાં ક્યા કટ કરી શકીએ, ક્યાં ઓછું કરી શકીએ, અને આપણે એનાલિસ કરવું જોઈએ, કે મતલબ આ વસ્તુ આપણે ના ખરીદતે ટોપાણ ચાલી જતે તો એ બાબત ઉપર આપણે વધારે ધ્યાન આપીને ખૂબ જ સારી રીતના આપણે બચત કરી શકીએ છીએ, કારણ કે બચત એવી વસ્તુ છે જે આપણે પોતાના ઉપર કંટ્રોલ રખીને બચત કરવી પડશે, કારણ કે કેટલીક જગ્યા આપણને એવું થાય કે ના આ વસ્તુ ખરીદવું જ જોઈએ, પરંતુ બચત આપણે ગમે તે જગ્યા કરી શકીએ છે.
હા તમારી વાત પરથી એટલે તો મને ખબર પડી જાય બજેટ આપણે ઘણી ઘણી વિવિધ વસ્તુઓમાં એલે ઘણી બધી જગ્યાએ આપણે રોકાણ કરી શકીએ છીએ. એટલે તમે કીધું કે આપણે બચત માં તમે કીધું મ્યુચ્યુઅલ ફંડ એ તો મે સાંભળ્યું હતું અને એના વિશે પણ ઘણી બાબતો અમે જાણી હતી કે મ્યુચ્યુઅલ ફંડ તો અ સારું પેલું છે ને એટલે કે સારી આપણને પેલું પણ આપે છે અને સારું કેહેવાય આપણે એનું જ્ઞાન પૂરતું હોવા જોઈએ એટલે કે જે લોકો સાઈન કરે છે, એટલે કોઈ ફોર્મ ભરવા માટે આપણે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા હોય તો જે પણ આપણને જે સિગ્નેચર સાઈન કરે એ યોગ્ય રીતે વાંચવું જોઈ એમ પછી આપણે સાઈન કરવું એ પણ એ લોકો પણ કહે છે ને આપણેે પણ યોગ્ય કાળજી રાખવી જોઈએ અને બીજું તો તમે કીધું કે આપણે બેંકમાં રાખીએ તો આપણને સારું એવ વ્યાજ પણ મળે છે, આપણે તેટલા પૈસા બચત કરીએ અને બેંકમાં આપને રોકાણ કરીએ તો આપણને એના પર વ્યાજ આપણને સારું મળી જાય છે, એટલે કે એ પણ સારું કહેવાય અને બીજું તો કાન માતો બીજુ આપણે કોઈમાં આમ ફ્લેટમાં રોકાણ કરીએ અથવા કોઈ પેલું ઉપર રોકાણ કરીએ તે પણ આપણને આગળ જતા આપણને ભવિષ્યમાં આપણને સારો ભાવ મળી જાય ત્યાં પણ આપણને પૈસા એવા સારા મળી જાય છે. એજ છે અને બીજું તો એજ કહું છે કે આપણે જે બચત કરેલું હોય છે તેમ ને કે આકસ્મિક પરિસ્થિતિ જેમ કે કોઈ આપણા ઘરનું કોઈ નુ કય અકસ્માત થયું હોય, તથા આપણા ઘરમાં કોઈ બીમારી તરત જ પડી ગઈ હોય અને ત્યારે આપણે પૈસા ક્યાંથી લાવીએ એટલે મને તો બે એક વર્ષ પહેલા એવું પણ એટલે કે એવી પરિસ્થિતિ મારી આવી ગેલી કે, જ્યારે બીજા પાસે પૈસા મારા માંગવા પડેલા કેમ કે મારાજ બે વર્ષ પહેલા મારી પરિસ્થિતિ એટલી બદી સારી ન હતી, એટલે કે જે મારા ઘરના એક દાદા હતા તે એકદમ બીમાર થઈ ગયલા હતા, અને જયારે એમની દવા લેવાની હતી એટલે કે જે દવાનો ખર્ચ એ ખૂબ વધારે થઈ ગયલો હતો જેથી કરીને ત્યારે મારા પૈસા જીક મારા સગા સંબંધી અને બીજા લોક પાસે મારે જીક માંગવા પડેલા, ત્યારે મને એમ તો શરમજનક ફીલ થેલું પરંતુ તો શું કરી શકીએ, ત્યારે મને એટલું બધું બજેટમાં જ્ઞાનની હતું, અને બજેટ હું ખુબ ઓછી કરતો હતો, જેથી કરીને જીક મને સામનો કરવો કમાવું છું તેમાંથી થોડા પર્સં મૂકી શક જેથી કરીને મારા પરિવાર માટે હું. બધા જે આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરી શક અને બીજા પાસે આવ પૈસા માંગવાની જરૂર ના પડે, એટલે કે બજેટ કરવી તો ખૂબ જરૂરી છે. કારણ કે બજેટ વિના આપણે કશું કરી ના શકીએ. એટલે બજેટ ભવિષ્યની કમાઈ છ એ તો તમે જાણો જ છો, શું તમારી સાથે કોઈ એ પરિસ્થિતિ બનેલી છે? તમારિ કોઈ આવું કોઈ કઈ તમારી કઈ અકસ એટલે અક પરિસ્થિતિ થેય તમને બચત તમને કામ આવી હોય.
હા ભાઈ, કારણ કે બચત એ એવી વસ્તુ છે. કે આપણને આર્થિક સમયે ખુબ જ સારી રીતે મદદ કરી શકે છે. આર્થિક રીતે કારણ કે બચટમાં શું હોય છે કે, જેમકે કોઈ પણ આપણો અકસ્માત થયો હોય, અથવા કઈ પણ વસ્તુને આપણે જરૂર હોય. જયારે પૈસાની તો ત્યારે આપણે જે બચત કરેલી હોય તે આપણને ખુબ જ વધારે એવી સારી રીતના જરૂર પડી શકે છે. જેમ કે હું મારી વાત કરું તો જારે મતલબ મારું અકસ્માત થયું હતું, મારું એક્સિડન્ટ થયું હતું. તો ત્યારે શું થયું કે મતલબમાં મને ખુબ જ વધારે એવું ફેક્ચરું પણ થયું હતું, જેથી કરીને અમે પ્રાાઈવેટ હોસ્પિટલમાં ગયા હતા તો ત્યાં ખુબ જ વધારે એવા સારા પૈસા થઈ ગયા હતા, પરંતુ અમારી ઘરની એટલી બધી ઈન્કમ ન હોવાના કારણે એટલા બધા પૈસા અમે ચુકાવી ન શકતા હતા. પરંતુ અમારા ઘરના લોકોની ખુબ જ સારી આદત છે. કે તેઓ ખુબ જ સારી રીતના બચત કરતા હોય. અને પૈસાનો ઉપયોગ ખુબ જ ઓછો કરતા હોય. ને એક્સપેન્સ ખૂબ જ ઓછો હોય, એ લોકનો જેથી કરીને અમારી બચત એટલી હતી. કે મતલબમાં ત્યારે કામ આવી ગયું, અને જેથી કરીને આર્થિક રીતે અમાને ખુબ જ સારી રીતના મદદ થઈ ગઈ. અને કોઈના પર માંગવું ન પડ્યું, કારણ કે જયારે પણ આર્થિક રીતે આપણને પૈસાની જરૂર હોય, તો ત્યારે આપણે બીજા પર માંગવું જોવું પડે છે. જે ખુબ જ ખરાબ વસ્તુ લાગે છે, આપણને કારણ કે બીજા પર પૈસા માંગવું એ ખુબ જ સારું ન કહેવાય. એટલે જો આપણે હમણાંથી પૈસા બચાવીશું અને તે પૈસા આપણને આર્થિક રીતે ગમે ત્યારે આપણને આક આકસ્મિક સમયે અથવા કોઈ પણ વસ્તુ આપણે લેવું હોય, તો ત્યારે આપણને કામ લાગી શકે છે. જેમ કે આપણે કોઈ પણ વાહન લેવું હોય, આપણને કોઈ પણ મનગમતી વસ્તુઓ લેવી હોય, તો ત્યારે આપણે મતલબમાં એ પૈસાનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બચત એવી રીતના આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
હા તમારી વાત એકદમ સાચી છે, એટલે કે બચત વિના કશું શક્ય છે નથી. એટલે કે જયારે કોઈ આપણે કોઈ કાર લેવાની હોય, ગાડી લેવાની હોય અથવા ઘર વપરસ કોઈ વસ્તુ લેવાની હોય, ત્યારે આપણને બચત આપ અને સારી રીતે અને યોગ્ય રીતે આપણે કામ આવી જાય છે. એટલે બચત કરેલું હોય, તો આપડે પછી તમે જાણ છે કે આપણે જે પણ વસ્તુ લઈએ છેએ. આપણે રોકડ લઈએ તો આપણા માટે સારું જ છે. આપણે આમ એટલે કે હપ્તા પર લઈએ તો પછી, એ ઘણો ટાઈમ સુધી ખેંચી જાય છે. એટલે કે આપણે જેટલું વસ્તુ આપણે રોકડ માં લઈએ તેટલું આપણને સારું કેય. આપણે જેટલું વસ્તુ આપણે હપ્તામાં લઈશું તો પછી તેને રોકડ તમે અને પૈસા કરવાના ખર્ચે વધી જાય છે, એટલે કે આપણે બચત કરેલી હોય આપણે પાંચ છ વર્ષની તો પછી. આપણે આ વસ્તુ ખરીદીએ કાર અથવા મોટર સાઇકલ અથવા કોઈ પણ ઘરની એવી વસ્તુ તો આપણા માટે પણ સારું છે, અને ને આપણે આવું ચુકવવા પણ નથી પડતું. એમ ડાયરેક્ટ જ આપણને મળી જાય છે. એમ પાહિ આપણને બોજ નથી રહેતો, એમ બચત કરી લેહુ તો આપણે ઘણી બધી વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ, અને બચત કરેલા બધા પૈસા બધી મોજસોખની વસ્તુ પણ ખરીદી શકીએ છીએ. અને આપણે ફરવા જવાનું પણ આપણે મજા કરી શકીએ છીએ. એટલે બચત કરવી ખૂબ જ જરૂરી છે. અને બીજું તો એ જ કહેવું છે. કે વિના કશું શક્ય જ નથી. કારણ કે, બચત જો આપણે કરેલી હોય, તો પછી આપણને બચત કરેલી હોય તેમાંથી આપણે આપ ખરીદી શકીએ. ને આઈ કોઈ બચત થી કોઈ આઉં સારું કય વસ્તુ આવેલુ હોય.
હા ભાઈ, એવ અમે પણ ખુબ જ એવી બચત કરીને વસ્તુ ખરીદેલું છે, ને જેથી કરીને અમને ખૂબ જ એવી મદદ મળેલી છે. કારણ કે બચત એવી વસ્તુ છે, જે આપણે પહેલેથી કરવી જ જોઈએ, અને સારી રીતના બચત કરેલી હોય. તો આપણને ખૂબ જ વધારે એવું કામ પણ લાગે. અને મેં બચત કરવા માટે અમારા ઘરના બધા જ લોકોને પ્રેરિત પણ કરું છું, અને અમારા ગામના લોકોને પણ કહું છે, કે આપે બચત કરવી જોઈએ. અને એક્સપેન્સ ખૂબ જ ઓછો કરવો જોઈએ. કારણ કે, બચત થી જ આપણે સારી રીતના ઘર પણ ચલાવી શકીએ. અને આપણા ખર્ચાઓ આપણે ઓછા કરી શકીએ, કારણ કે ઇનકમ વધારે હોવા થી કઈ માણસ બચત કરી શકતો નથી. પરંતુ જો આપણે આદત સારી હશે, તો આપણે સારી રીતના મતલબમાં બચત કરી શકીયે છે, કારણ કે કેટલાક ઈનકમ વધારે હોવાના છતાં પણ તેઓ પૈસા બચાવી શકતા નથી. કારણ કે, તેઓના એક્સપેન્સ ખુબ જ વધારે હોય છે. પરંતુ જે ન જરૂરતની વસ્તુ હોય તો ટે આપડણે ન ખરીદવું જોઈએ. એવું મારું માનવું છે.
હા તમારી વાત એકદમ સાચી છે, એટલે કે બચત કરું જરૂરી જ છે. સારું મળીએ પાછા આપડા બચત વિશે પાછી આગળ કોઈ વાતચીત કરીશું.
હા ભાઈ, ચાલો મળીએ. .